હેલો
હા
હા નમસ્તે બેન મજામાંન
મજામાં આવું તને કેમ છે હ હું હાલે પણ વાગ્યો હતો
હા બસ આજે ભણ વાગે હતો ને પછી ઘર સાઈડ આવ્યો છું આજે તો
એવું છે, બરાબર
સેટરડે, સંડે છે ને? તો ઘરે મેં કીધું જય ને થોડુંક ફ્રેશ થઈ જાવું ને એમ.
હા ઈ બરાબર,
હમ તમારે શું ચાલે? માર્કેટિંગ નું તમારું?
માર્કેટિંગ નું બસ ચાલ્યા કરે જો, હમણાં ગયાતા ટુરમાં
હ હા,
હા તો પછી કચ્છ કવર કર્યું. કચ્છ ને
હમમ
હમ
ટૂર માં એટલે, તમે કઈ રીતના ટૂર કરો?
ફર્ટિલાઈઝર હોય ને બધું ફર્ટિલાઈઝર ન માર્કેટિંગ કરવાનું હોય છે. બધે એગ્રોમાં અને ડીલરશીપ આપવાની હોય ને એ.
અચ્છા! એટલે તમે ટૂંકમાં બિઝનેસ?
હા હા હા! અમારો એ રીત નો માર્કેટિંગ નો બીઝ આખું અમારું કમિશન બેઝ હોય છે એમાં.
હમ હમ,
હા!
ઓકે સારું!
એ રીતે હોય છે. એટલે આમ હમણાં સોમવારે કદાચ જવાનું થાહે.
હા હા ઓકે સારું. કઈ બાજુ જવાનું થશે સોમવારે?
સોમવારે તો હવે આમ, અમરેલી ને પેલું આપડે આમ કયો જામનગર ને ઈ. જામનગર અમરેલી અને એ આમાં રુટ માં જે લાગવુ પડે ને
હમ હમ
રીતના બધે લેવું છે આમ તાલાડા બાજુ અને એ બધુ છેલ્લી છેલ્લી છે અમારી
હા હા
પૂરી થવાણી ફર્ટિલાઇઝર ની
હમ અચ્છા એટલે કોઈ પણ એક એરિયો પકડી લ્યો તમને અહીંયા જેટલોું આખો જિલ્લો કવર
હા હા આખા આખા જિલ્લામાં જોય છે એ મા મ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને કચ્છ સંભાળીએે છે સુરેન્દ્રનગર જામનગર ને બધું
ઓકે
હા
હમ કેવું છે રિઝલ્ટ ખાતરનું તો
રિઝલ્ટ તો સારું હોય તો ચાલતું હોય ને એગ્રોમાન નહી તો થોડું રીપીટ ઓડરે આવે આપડું અ જી એસ એફ સી સાથે ટાઈપ થયું છે ને? સરદાર એન પી કે જીએસએફસી જે ગવર્મેન્ટ હૈ ખાતા આપડે સરદાર સરદાર આવે છે.
હા હા બેગ નું નામ છે. સરદાર તો.
હા સરદાર એન પી કે આપણું બેગનું આવે છે ને સરદાર નું ખાતર એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર આવે ને એ ગવર્મેન્ટની કંપની. કેવાય એમ. અને બધા સબસિડાઝ ખા એવું જ વેચતી હોય એની સાથે આપણે બાયો . ટાઈપ થયો . એ રીતેનું હા એટલે આપડે શું એના એટલે આપડે સારું એવું ચાલે એમ સરદાર નું હોય એટલે પછી રિસ્પોન્સ મળવાનો જ છે એગ્રો એ જઈને આપડે બેસી શકીએ એમ બાકી અત્યારે ફર્ટિલાઈઝર ની તો હજારો કંપની છે.
હા મને હમણાં થોડા ટાઈમ પેહલા રીલ આયવી હતી. તેક. જેમાં એક ભાઈ એમ વેચતો તો સરદારની બેગ એનટી કે વાળી
સરદાર એન પી ની હંઅ
બેગ કે જે, લોકોને જોતી હોય એ લોકો કોન્ટેક્ટ કરે એમ.
હા હા હા હાતી અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયામાં બધું રન થતું જ હોઈ એડવર્ટાઈઝ, અમેય રન કરાવતા હોય એડવર્ટાઈઝ રન કરાવીએ એટલે અમારું મિક્સ કોલ કરીને એક બ્રાન્ડ આવે છે, એ
હા હા,
એનું હોય છે. માર્કેટિંગ
ઓકે!
તારે શું ચાલે છે એ કે બાકી?
મારે કોલેજ ચાલે છે અત્યારે, કોલેજ નુ લાસ્ટ યર છે હવે, એક યર કરવાનું છે પછી જોબ.
હમ એટલે ગવર્મેન્ટની તૈયારી કરવાની છે કે?
ગવર્મેન્ટની તૈયારી સાઈડમાં મે થોડી ઘણી ચાલુ રાયખી છે. અત્યારે હમણાં મેં એક બુક મંગાવી છે આ એક બુક મંગાવી હમણાં પી વાઈ ક્યુઝ ને નોટ સેટ ને પીવાયઝને બુક મંગાવી છે
હા તે કઈ એક્ઝામ આવતી એક્ઝામ ક્યારે આવતી હોય
એક્ઝામ હમણાં મારે પતી જશે કોલેજ મારી એટલે ઈ ન હોય દર વર્ષે કે બે વર્ષે એક વાર લેવાય એક્ઝામ
હા હા
અ્યારે નોટિફિકેશન બહાર પડે ત્યારે દેવાની એક્ઝામ ને એ પ્રમાણે આવી જાય વારો
હમ એ બરાબર હા તો સારું એમાં ધ્યાન દઈ દેવાય એટલે હું ગવર્મેન્ટમાં આવી જાય તો વાંધો ના આવે એ
હા રાઈટ
હમ
હમ નર્સિંગ નો સ્કોપ તો પણમ બાર વિદેશમાં બહુ વધારે છે ઈન્ડિયા કરતા ઇન્ડિયામાં એક હા ઇન્ડિયા માં એક તો કોમ્પિટિશન એ બઉુ જ
હા હા કોમ્પિટિશન એ છે હા એ બરાબર છે પછ કોપ તો અં છે જ ને નર્સિંગ વાળાને સ્કોપ છે જ
એ તો ખરા જ પણ એટલું સેલેરી નથી ને એમ
હા સેલેરી નથી એ સારીી વાત છે
હમ બાકી વિદેશમાં બહુ સારું રિસ્પેક્ટ એ સારી મળે ને સેલેરી બહુ જ મળે
હા તો તારે વિદેશ જોપ કરવા જવાની ઈચ્છા કઈ
મારે તો જોઈએ હવે એના માટે પણ બે ચાર એક્ઝામ દેવી પડે એમાં પેલા કેસ કરીને એક્ઝામ આવે એ એક્ઝામ દેવી પડે પેલા એમાં પાસ થાય તો પછી બહાર જઈ શકીએ આપડે એમ
હું હું બરાબર તી ક્યાં અત્યારે ગયો છો
હું તો અત્યારે ઘરે આવ્યો છું મારા
હું તો કઈ વીકેન્ડ નો પ્લાન નથી
વીકેન્ડ ના પ્લાન છે આ હમણાં ઉનાળો ચાલે છે આવડા તો વોટર પાર્કનોો છે પ્લાન એક
હા હું હમણાં જ વિચારતી હતી કે વોટર પાર્કમાં જઈ પણ આ તડકો કેવો પડે ટ્રેનિંગ લાગી જાય એટલે
એ તો સનસ્ક્રીન લગાડીને વહી જવાનું હોય વોટરપ્રુફ સનસ્ક્રીન આવે જ છે
નઈ તો અહી જ પાણીમાં પ કઈ
તો હોવાય તો જાય પ કઈ એટલું ટેન ન થાય
હા એટલે હ પ્લાન કરું કરું વિચારતી હતીી પણ પછી એમ થયું કે થોડોક તડકો ઓછો પડે ને પછી જઈએ તો સારું
હમ હમ તો વાંધો નહીિ નક્કી કરીએ આપડે ટાઈમ મળે તો સાચ
હ હા હા હા તો એ રીતે થોએ કઈ એટલે હ હ પેલ હા જો વેટ એડ વાલ્ ના ના વેટ એડ વાઇલ્ડમાં જુ ત્યાં જ મજા આવે એવું છે હમ
ખેવડી વાોટર પાર્ક
હા બરાબર મોટી છે ને પાછું બજેટ લી લાગે છે મને બીજા કરતા બીજાનું જો તેું તો ઓછા જ સોનો વાણવો ને તો સોનો વાણોને હ
નહી નહી બજેટ ફ્રેન્ડલી તો નથી એ બધું પ્રીમિયમ પ્લાન્ હોય એમાં જમવાનું બધું સારું સારું ઇન્ક્લુડેડ હોય સાતસો નવાણું છે ને એ બધું અને આજે બોરેટેન વાર્લ્ડ નો પ્લન છે નહીતાડા તનસો ચારસો પાંચસો વાળન એમાં એઈ લોકો જમવાનું તો ઇન્ક્લુડ આપતા જ નથી તમારે જવું હોય અહીં જઈને અલગ થી લેવું પડે તમે કઈ સાથે પણ લઈ ન જઈ શકો કે ઘરથી લઈ ગયા આપડે એવું ના હલેે
હા
હમ એ ટ લઈ પછી આપડે એટલા જણા આ જમીએ તો એ બધાનું પર પર્સન સો દોઢસો તો એ થઈ જાય પર પર્સન સો દોઢસો એટલે પાંચ સાચસો સાતસો જમવા ન વહી જાય એમ
હા એ બરાબર યાર વેટ એ વેટમાં જ કેલી કે ચારસો નવાણું એમાં જ કઈક ચાલે છે કે ટિકિટ વધારે
હા પાંચસો રૂપિયા મે બી સેટરડે સન્ડે ના પાંચસો છે અને ઓમ ઓફ વેક માં છે ને ત્રણસો પચાસ એમ કઈક છે સાડા ત્રનસો એમ કઈક
હા
ત્રસો નવ્વાણું છે આઈ થિક ચારસો રૂપિયા છે આ
હમ હા તમ તો નવાણું કેવું કે જોયું મેં રિયલ્સ
હા મને પણ યાદ આવ્યું ચારસો જ છે કંક
હમ
હલો
બરાબર હું પપ્પા શું કરે છે
અપા કોક જોડે વાતું કરે છે, કોલ હતો કોક નો
હમ્મ હા એવું લાગ્યું કોલે આવો હોયું એવું મજામાં બાકી બધા ઘર
હા બાકી બધાને મજા જ છે,
હા જનું શું જ થયું મિલન હા જમ જમીલી તું જમીન જો બસ ફ્રી થતા હવે હું આઈસ્ક્રીમ બનાવવાનો વિચાર કરતી ત આઈસ્ક્રીમ બનાવી છે.
ઓહો સરસ સરસ ઘરે આઈસક્રીમ બનાવવા એમ ને?
હા ઘરે બેઠા શું આવું કઈક ને કંઈક હા રીલ જોઈ જઈન કરીએ સે તો શું હોય પણ હવે રીલ જોઈ જઈ અને પછી આવું બધું બનાવીયએ એમ
હલો સરસ સરસ તો સારું ઘરે બનાવીને ખાઈએ તો એજ
હા કિંજલ નું પૂછવું તને
હા બોલોને એ શું બોલ? કરવાનું હતું એ?
હા એ હતું ને શનિ રવિ માં કદાચ ગયા શનિ રવિ માં તો ગઈ હતી, ખરે એ
હા હા એટલે ક્યા તું વેકેન્ડ ના પ્લાન ન તું કે છે? વોટર પાર્ક ન હારે જવાનું કહે છે કે? ઘરે આવવાનું કહે છે?
ઘરે ઘરે ગ્યાસની રોહીમાં તો ઘરે ગઈ તી આવી તી ઘરે હા સની રવિ માં પાછી આવી નઈ અને એવી કંઈક વાત થઈ એને લીધા કરવાના છે બધા હા જુનાગઢ માં થઈ જાય
અ તો મેં એને કીધું કે તાર કરાવવાનું હોય, ત્યારે કેજ હું કરાવી આવી દઈશ પછી અહિયાયા સેટરડે સડે ઘરે આવું ત્યારે લઈ લેજ એમ
હા હા તો હાલે એમ એને વસ્તુ એ અર્જન્ટમાં જોતું હોય ને એમ બાકી યાં છે ને મોતીબાગ
એ તો મેં જોયું ં મોતીબાગ માં છે ગાંધી ચોક માંય છે, એ તોમે બધી દુકાનો તો જોય જ છે, તમે કેરા છે એક બેમ તો
હા એ લિથા ને કેટલા ટાઈમ થી દુકાનો છેહે હું કોલેજ કરતી ને ત્યાં ટાઈમ ત્યાં જ બધા લીખા કરાવે અને આપડ સસ્તું પડે એમ આપડે એક રૂપિયા બે ત્રણ એક રૂપિયા બે ત્રણ ે થાય એવુંાય
આ બે પેજ થયા પચાસમાં સો પેજ થાય અત્યારે
હા ઈ રીતનું એ અત્યારે ઘટી ગયું છે બાકી તણ પેજ થતા રૂપિયામાં રૂપિયામાં એક પે જમ આગળ પાછળ એમ હોય ને ઈ અને એક ત્રણ પેજ થતા પેલા હું કોલે ચોરતી ને ત્યારે એટલે ત્યાં તો જાયો ટાઈમ થયો એટલે ફરક પડય હુંકી જ લ કેધ કરાવવાનું એને
નહી એ અત્યારે તો લીધા નતા અત્યારે એને સાઠેક જેવા પેજ પ્રિન્ટ કરાવવા ત અત્યારે
પ્રિન્ટ એનાથી બોલું
શું
બોલો લીથોને પ ન અ જરો તોવાની કે પર આવવાની હા હા તો પ્રિન્ટ ન તો ખબર નહ પ્રિન્ટ ન પ્રિન્ટ ન સસ્ું પડે
પ્રિન્ટના જ આ રેટ છે ઝેરોક્સ તો આવો છે ઝેરોક્સ તો રૂપિયાની ત્રન ચાર થતી છે આક
જે રોક્ષ ન હું કશું રૂપિયાની ત્રણ
હા તો જરોક્ષસ રૂપિયા ની ત્રણ હ જશે પ્રિન્ટ નું આ છે કે પચાાન સોપેજમ એટલે પચા ના ઓમ પચા પે જ જો હોય આગળ પાછળ થઈને સોપી જેમ
હા
એ રીતા
હા તે તે વાત કરી ર ને એ રખું કીધું એને
વાત થઈ મારી અને પછી હવે અહીંયા એના કોક અંકુશ સર છે ને એ બધાને કરાવવું છે એટલે અહીં બધા સ્ટુડન્ટને કરાવવું હશે તે પછી બલ્કમાં એ ક્યાંક થી કરી આવી દે છે બે રૂપિયામાં એક પે જે રીતનું
બે રૂપિયામાં એક પેજ તો તો એ મોંઘું પડેને
હા એટલે ઓમ સસ્તુ પડે ને આપડા ગામમા ત્રણ રૂપિયા લઈ છે આજે હું ગયોતો ને ચેક કરવા એટલે ત્રણ રૂ લેતાતા એક પેજ ના અને
પ્રિન્ટર તો આપડ પ્રિન્ટર ઓલા વિપુલ ભાઈ આગળ નથી પ્રિન્ટર
જ કરવુ તુ મારે પણ વિપુલભાઈને મે ફોન કર્યો તો એ ક કે પંચાયત બંધ હોય કેમકે આજ સેટરડે છે મહિના નો બીજો સેટરડે